હલો. હલો.
અવાજ આવે છે મારો
હા હા હા આવે છે.
એમ છો.
બસ મજામાં છીએ તમે કેમ છો.
બસ. આ થોડું શરદી જેવું હતું તો થોડું ઘરેલું ઉપચાર વિચારતી હતી મેં કીધું. આજે થોડું ધરેલું ઉપચાર પર ચર્ચા કરી લઉ તમારે જોડે
હા હા એ. ખૂબ સરસ ટૉપિક છે.
હા અને આજના ઝડપી જીવનમાં આમ નાની મોટી તકલીક થતાં જ આપણેે દવા તરફ દોડી જઈએ છીએ પરંતુ આપણા વડીલો વર્ષોથી કેટલીક સામાન્ય તકલીફો માટે ઘરેલુ ઉપચાર નો ઉપયોગ કરતા આવ્યા છે અને ઘરેલુ ઉપચાર માત્ર પરંપરા નથી પરંતુ અનુભવ અને કુદરતી જ્ઞાનની અમૂલ્ય ભેટ છે. તેમ છતાં તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે.
સાચી વાત છે તોને ઘરેલુ ઘરેલુ ઉપચાર એટલે ઘરમાં સરળતાથી ઉપલબ્ધ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રાહત મેળવવાના ઉપાયો અને આપણા જે પૂર્વજો છે એ વર્ષોથી આદુ તુલસી હળદર જીરું અજમો મધ લવીગ અને અન્ય કુદરતી વસ્તુ તોનો ઉપયોગ કરતાં જ આવ્યા છે.
હા એ તો તમે. સાચી વાત કિધી કે ઘરેલું ઉપચાર એટલે ઘરમાં સહેલાઈથી ઉપલબ્ધ હોય કુદરતી વસ્તુ એ વસ્તુઓનો ઉપયોગ કરીને કેટલીક આપડા શરીરની જે સામાન્ય તકલીફો છે તેમાં રાહત મેળવવાનો પ્રયાસ અને આ ઉપચાર તો પેઢી દર પેઢી અનુભવ ના આધારે ચાલ્યા આવે છે.
આજે વાત છે તો તમે
હા અને ભારતની પરંપરામાં આર આયુર્વેદનું. વિશેષ સ્થાન છે. આયુર્વેદમાં પણ રોજિંદા જીવનમાં કુદરતી વસ્તુઓના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે અને ઘરેલુ ઉપચાર શરીર ની રોગ પ્ર્રતિકારક શક્તિ વધારવામાં અને સ્વસ્થ જીવન શૈલી અપનાવવામાં મદદરૂપ બની શકે છે.
સાચી વાત છે તોને ઘણીવાર અ એ ઓછા ખચામા હોય છે અને એ પરંપરા જ્ઞાન પરંપરાગત જ્ઞાનને જાળવી રાખે છે.
હા એ તો સાચી વાત છે. અને સામાન્ય શરદી ઉધરસમાં પણ ઘણા લોકો તુલસી આદુ અને મધ નો ઉપયોગ કરે છે. ગળામાં દુખાવો હોય, તો ગરમ પાણીમાં મીઠું નાખીને, કોગળા કરવામાં આવે છે. અપચ્યો અથવા ગેસ જેવી તકલીફમાં અજમો અને અથવા જીરાનું પાણી કેટલાક લોકોને રાહત આપે છે, અને નાનકડા ઘા પર હળદરનો ઉપયોગ કરવાની, પરંપરા પણ આપણને જોવા મળે છે.
સાચી વાત છે તો.
હળદરવાળું ગરમ દૂધ પણ ઘણા લોકો ઉપયોગમા લે છે, શરદી અને ઉધરસનો
હા, એ તો સાચી વાત છે. અને ઘરેલુ ઉપચાર ના ઘણા ફાયદા છે, તે સરળતાથી આમ ઉપલબ્ધ હોય છે. ઘણી વાર ઓછા ખર્ચાળ હોય છે. અને જીવનશૈલીમાં સારા ફેરફારો કરવા પ્રેરિત કરતા હોય છે. ઘણી વાર કુદરતી વસ્તુઓમાં ઔષધીય ગુણધર્મો હોય છે, જેના પર વૈજ્ઞાનિક સંશોધન પણ આપણે થઈ રહ્યું છે.
સાચી વાત છે.
પરંતુ અહીં એ આામ મહત્વની વાત સમજવી જરૂરી છે કે ઘરેલું ઉપચાર દરેક રોગ નો ઈલાજ નથી, ગંભીર બીમારી સતત તાવ શ્વાસ લેવામાં તકલીફ ભારે દુખાવ અથવા લાંબા સમય સુધ સુધી રહેતી, સમસ્યામાં માત્ર ઘરેલુ ઉપચાર પર આધાર રાખવો યોગ્ય નથી. આવી સ્થિતિમાં તરત જ લાયક ડોક્ટરની આપણેે સલાહ લેવી જોઈએ.
હા, સાચી વાત છે, જો તમારી કે જ્યારે વધારે બીમારી હોય, ત્યારે ઘરેલુ ઉપચાર આપના આવતા ડૉક્ટર પાસે જવું જોઈએ. અમુક નાને મોટે જે ત તકલીફ હોય, એના માટે તમે ઘરેલુ ચેપનો ઉપયોગ કરી શકો. સારી બાબત છે, પરંતુ તમે એવું જ વિચારીને, જ્યારે મોટી બીમારી હોય, ત્યારે પણ જો ઘરેલુ ઉપચાર ના, ભરોસે બેસી રહો તો, પછી એ એક ખરાબ બાબત છે.
હા, એ તો ઘણી સાચી વાત છે. અને આપણે સામાન્ય ઘરેલુ ઉપચાર ના ઉદાહરણ જોઈએ. તો શરદીને, ઉધરસ માં ઘણા લોકો ધૂરતી આદુ અને મધ વાળું ગરમ પીણું લે છે, પછી ગળામાં દુ હોય તો, હુંફાળા પાણીમાં થોડું મીઠું નાખીને. કોગળા કરવાથી, આપણને રાહત મળી શકે છે, અપચું અથવા કેસની તકલીફમાં અજમું અથવા જીરાનું પાણી કેટલાક લોકો ઉપયોગી લાગે છે, અને હળદર વાળું દૂધ પરંપરાગત રીતે શરીરને આરામ આપવા માટે પીવામાં આવે છે, અને ઉનાળામાં
લીંબુ પાણી અને છાસ શરીરમાં પાણીની ઉણપ ઘટાડવામાં મદદરૂપ થાય છે.
સાથી વાત છે બંતું કરેલા ઉપચાર તમે કીધું એમ દરેક રોગ માટે પૂરતા નથી. અને અ ખૂબ જ અ અમુક પરિસ્થિતિ જે છે એમાં તમારે ડૉક્ટરનો તરત જ સંપર્ક કરવો જોઈએ જેમ કે ખૂબ જ ઊંચો ઊંચો અથવા લાંબા સમય સુધી તાવ રહેવો તમે કીધું એમ. શ્વાસ લેવામાં તકલીફ થાય, છાતીમાં દુખાવો થાય, સતત ઉલટી કાય ગંભીર ઈજા અને વધુ રક્તસ્ત્રાવ બી હોશી તીવ્ર એલર્જી હોય ત્યારે ઘરેલુ ઉપચાર કરવાના બદલે ડોક્ટરને સંપર્ક કરવો એક સમજદારીની વાત છે.
હ હા અને આધુનિક જીવનમાં પણ ઘરેલુ ઉપચાર નું સ્થાન છે, આજે ઘણા લોકો લોકો ફરીથી કુદરતી જીવન શૈલી તરફ વળી રહ્યા છે. ઓર્ગેનિક ખોરાક, યોગ, આયુર્વેદ અને ઘરેલુ ઉપચાર ચાર પ્રત્યે લોકો પર રસ વધી રહ્યો છે. પરંતુ આનો અર્થ આધુનિક સારવારને નકારવાનો નથી, પણ બંને વચ્ચે સંતુલન જાળવવું એ જરૂરી છે.
હા અને કોઈ પણણ ઘરેલું ઉપાયનો અતિરેક ઉપયોગ ન કરવો જોઈએ. અને ગર્ભવતી સ્ત્રીઓ અને નાના બાળકો વૃદ્ધો અને લાંબા સમયથી બીમાર લોકો ઘેરેલું ઉપચાર અપનાવતા પહેલાં ડોક્ટર તેની સલાહ લે તો એ ખૂબ સ સારી બાબત છે. અને ડોક્ટરે આપેલી દવા પણ પોતાની રીતે બંધ ન કરવી જોઈએ. જો રક્ષણ બે ત્રણ દિવસમાં સુધરે નહીં અથવા વધુ ગંભીર બને તો પછી તવીી બી સલાહ લેવી જોઈએ.
હા એ તો સાચી વાત છે. અને વિદ્યાર્થી તરીકે આપણે સ્વ પણ જવાબદારી છે કે આપણે સ્વચ્છતા રાખવી. સંતુલિત આહાર લેવો નિયમિત કસરત કરવી. પૂરતી ઊંઘ લેવી અને બીમાર પડીએ તો યોગ્ય તબીબી સારવાર લેવી જોઈએ. ઘરેલુ ઉપચાર વિશે જાણવું સારું છે પરંતુ કોઈ ગંભીર સમસ્યા સ્વનિર્ણય થી સારવાર કરવી યોગ્ય નથી. જો આપણે સ્વનિર્ણયથી કરીશું તો આગળ જતા એની કોઈ આડઅસર પણ આપણામાં જોવા મળી શકે. હ છે.
સાચી વાત છે. તો તમારી અંદ ઘરેલું ઉપચાર જે છે એ આપણા સાંસ્કૃતિક ભાષાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. સામાન્ય તકલીફોમાં તે હાલ તાપવામાં વધુ દ્રુપ થઈ શકે છે પરંતુ તેનો સમજ તારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. સ્વસ્થ જીવન માટે સંતુલિત આહાર, નિયમિત કસરત, પૂરતી ઊંમ સ્વચ્છતા અને જરૂર પડે ત્યારે યોગ્ય તબીબી સારવાર આ બધું જ મહત્વનું છે.
હા અને આપણું સ્વાસ્થ્ય આપણો સૌથી મોટો ખજાનો છે. જય્યારે આપણે સ્વસ્થ હોઈએ છીએ. ત્યારે જ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકીએ છીએ, ઘરેલુ ઉપચાર, સારો આહાર અને નઈ-નિયમિત જીવનશૈલી. આ ત્રણેય સાથે મળીને સ્વસ્થ જીવનનો આધાર બનાવતી હોય છે.
સાચી વાત છે તો તમારી.
હા અને ઘરેલુ ઉપચાર એ આપડા સાંસ્કૃતિક વારસાનો મહત્વપૂર્ણ ભાગ છે. તેનો ઉપયોગ સમજદારીથી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે અને જરૂર પડે ત્યારે તબીબની સલાહ સાથે કરવો જોઈએ. પરંપરા અને આ વિજ્ઞાનનો સો મન્વય જ સાચા આત્મ સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકે છે.
હા, સાચી વાત છે તે તો મારી.
હા.
હમ્મ.
અને ઘરેલુ ઉપચાર સામાન્ય તકલીફોમાં મદદરૂપ બની શકે છે. પરંતુ ગંભીર રોગોમાં યોગ્ય તબીબી સારવારનો કોઈ વિકલ્પ નથી.
હા, સાચી વાત છે એ તો. અને આપડે ફક્ત ઘરેલુ ઉપચાર પર નિર્ભર ના રહેવું જોઈએ. અને ડૉક્ટરની પણ અમુક સમયે સમ આપડે અમ અહ ઓ મદદ લેવી જોઈએ જ્યારે જરૂર પડે ત્યારે.
હા, એ તો સાચી વાત છે અને સ્વસ્થ થ જીવનની શરૂઆત સારી આદતો અને સંતુલિત આહાર અને યોગ્ય આરોગ્ય જાગૃતિથી થાય છે.
હા. તો છે અને ઘરેલુ ઉપચાર એ આપડા જીવનનો મહત્ત્વપૂર્ણ નું ભાગ છે. સામાન્ય તકલીફોમાં તે રાહત આપી શકે છે પરંતુ એ દરેક રોગની તો દવા નથી.
હા, એ તો સાચી વાત છે. અને આપડા વેદો પુરાણોમાં પણ આવી રીતે નાના નાના ઘરેલુ ઉપચારનો અહ વિશેષતા પ્રગટ થયેલી છે, એમાં આવેલી છે.
સાચી વાત છે એ તો તમારી.
હા.
અને આજના સમયમાં લોકો ફરીથી કુદરતી જીવનશૈલી તરફ વડી રહ્યા છે. આયુર્વેદ, યોગ અને ઘરેલુ ઉપચાર પ્રતે લોકોમાં રસ વધી રહ્યો છે. જોકે આ ઉપાયોનો ઉપયોગ વૈજ્ઞાનિક સમજ અને જરૂરી તબીબી સલાહ સાથે કરવું એ વધુ યોગ્ય છે.
હા, એ તો સાચી વાત છે. અને એમ સારું સારું ચલો.
હા હા સારું હા.